હલો કેમ છો તમે? હેલો મારો અવાજ આવી રહ્યો છે? હેલો મારો અવાજ આવી રહ્યો છે?
હલો અવાજ આ આવે છે હલો.
હાજી હાજી હાજી.
હા તમારો આવે એ મારો આવે છે ક્લિયર હલો?
હા હા. હેલો પરીક્ષાની તૈયારી કેવી ચાલી રહી છે તમારી?
હેલો.
હેલો પરીક્ષા ની તૈયારી કેવી ચાલી રહી છે તમારી?
અવાજ આવે છે મારું? હાલો.
હા જી અવાજ આવે છે. તમને મારો અવાજ આવે છે?
હા બસ ત આવે છે વચ્ચે કપાઈ ગયો હતો અત્યારે આવે છે ક્લિયર મારું આવે છે ને ક્લિયર. બસ પરીક્ષાની તૈયારી કમ્પ્લીટ ચાલે છે. એક્સ્ટરનલ આવી છે એક્ઝામ હવે તૈયારી ચાલુ જ છે અત્યારે બી ચાલુ જ હતી અને તો વાત થઈ તો હું ક્વ લાય કોલ કરીને વાત કરી જોઈએ.
બરાબર છે કેવું છે ઘરે બધા મજામાં છે?
બસ બધા મજામાં જ છે બધું કામ ચાલે છે ઘરે બી તમારે બધું કેવું છે? ઘરે ફેમિલીઓ
મજામાં છે.
આજકાલ ફ્રોડ બહુ ચાલે છે નહી ડિજિટલ પ્લેટફોર્મ પર?
હા આજે ડિજિટલ ફ્રોડ આજકાલ બહુ જ વધી રહ્યા છે અને આપણે જોઈ શકીએ એમ યુપીઆઈ પેમેન્ટને આ બધી વસ્તુઓ છે જેમ કે નવા પ્લેટફોર્મ આવી ગયા છે અત્યારે કે ફોન પે થઈ ગયું ગૂગલ પે છે તો આવા બધા પ્લેટફોર્મ્સમાં આપણેે જયારે ડિજિટલ પેમેન્ટ કરતા હોઈએ છીએ. અત્યારે એટલા જ ફ્રોડ વધી ગયા છે કારણ કે અત્યારે ઓટીપી લોકો જલ્દીથી શેર કરી દે છે. સાયબર ફ્રોડ થવાનું એક માત્ર કારણ ઓટીપી પણ છે અને લોકોમાં જાગૃતિ નથી કે કઈ રીતે આ બધા ફ્રોડ થાય છે. તો બહુ ઈઝીલી જે સિનિયર સિટીઝન હોય છે આપણા દેશના નાગરિકો છે જેમની ઉંમર વધારે છે એ લોકોને વધુ ટેકનિકલ માહિતી ન હોવાને કારણે આ ડિજિટલ ફ્રોડ વધતા જણાય છે આજકાલ.
હા અત્યારે કેવું છે કે જે ભણેલા નથી અનએજ્યુકેટેડ લોકો છે ને એમનામાં બહુ જ વધારે પ્રોબ્લેમ ઉભો થાય છે.
સાચી વાત સાચી વાત અને આ આ એક કારણ ગણી શકીએ આપડે અને બીજું એક કારણ એવું પણ છે કે ઓટીપી તો આપણે શેર કરી દેતા હોઈએ છે પણ આપણે આપડો પોતાનો મોબાઈલ કે આપડો ડિવાઈસ સિક્યોર નથી હોતા કે ઘણા લોકો શું કરે કે બહુ ઈઝી અન્ડરસ્ટેન્ડિંગ વાળી પેટર્ન ના પાસવર્ડ સેટ કરી દેતા હોય છે જે બહુ જલ્દી થી હેકર લોકો હેક કરી દેતા હોય છે પછી તમારો ડેટા બ્રિચ થઈ જાય એટલે આવું એક માત્ર હમણાં કારણ છે કે આજકાલ ડિજિટલ પેમેન્ટમાં જે ફ્રોડ થાય છે ના વધારો થયો છે સંખ્યામાં.
અત્યારે વધારે પડતું એવું ચાલે છે કે લોકો સિક્યુરિટી બાબતે કોઈ આમ જાગૃત નથી અને બીજું કે આ જેે ડિજિટલ પ્લેટફોર્મ જે છે ને ઓનલાઈન પેમેન્ટ ડિજિટલ પેમેન્ટ એમાં લોકો પેમેન્ટ તો કરે છે પણ ખોટું પેમેન્ટ થઈ જાય છે ફ્રોડ થઈ જાય છે એમની જો અને ઓનલાઈન શોપિંગ દ્વારા પણ બહુ ફળ થાય છે
બિલકુલ બિલકુલ એકદમ સો ટકા સાચી વાત છે તમારી આજકાલ મેં જોયું છું મારા પોતાના મિત્રો સાથે એવું થયું છે કે જેઓ કઈ ઓનલાઈન ઓર્ડર કરતા હતા અને કઈ બે ત્રણ વસ્તુ મંગાવી હતી સ્કીન કેર પ્રોડક્ટસ અને એમની જોડે આવી રીતના ડિજિટલ ફ્રોડ થયો હતો કે એમને ઓર્ડર કરી હતી ત્રણ વસ્તુઓ અને એમના ઘરે એક જ વસ્તુ આવી હોય આવું પણ બહુ વધી ગયું છે એટલે ડિજિટલ પેમેન્ટમાં ફ્રોડ થાય છે અને ઓનલાઈન ઈ કોમર્સ જે કહેવાય એ જે શોપિંગમાં જે ફ્રોડ થાય છે એવું પણ આજકાલ બહુ વધી રહ્યું છે બહુ વધી રહ્યું છે અને આ એક ગંભીર વિષય છે કે જો આવું વધતું રહેશે તો લોકોના પૈસા પણ લૂંટાશે અને આવી રીતના આ સંખ્યામાં વધારો થશે તો આવી રીતના જે કરે છે તેને વધારે ઉત્સાહિત થશે અને વધારે ઉત્તેજન મળશે કે આ વસ્તુ વધતી જ જશે
એનું કારણ એવું છે કે લોકો જાગૃત નથી વધારે પડતું કેવું થાય છે કે આ લોકો યુઝ તો કરે છે મોબાઈલનો પણ બેફામ યુઝ કરે છે કે ઉપયોગમાં એ લોકો જે શીખવા માટે કરવા જોઈએ ને એ રીતે કરતા નથી અને બીજું કે જયારે ઓનલાઈન ફ્રોડ સ્કેમ કરવા સ્કેમર્સ લોકો નવી નવી રીતો અપનાવે છે ને એ રીતે સામાન્ય માણસ જે એને કઈ ખબર ના પડતી હોય ને એ વેલો ફસાઈ જાય છે
બિલકુલ બિલકુલ સાચી વાત છે તમારી અને આપણે બીજું એ જોઈ શકીએ છીએ કે આપણે ઓનલાઈન યુપીઆઈ પેમેન્ટમાં જે ફ્રોડ થતા હોય છે શોપિંગમાં થતા હોય છે ઓટીપીના ફ્રોડ થતા હોય આપણે વાત કરી અને અમુક અમુક ફ્રોડ્સ મેં એવા પણ જોયા છે કે વિધઉટ શેરિંગ કે તમે ઓટીપી હજુ કઈને કોઈને આપ્યો નથી કે નથી તમે તમારો કોઈ પાસવર્ડ કોઈ જગ્યાએ શેર કર્યો એના વગર પણ આસાનીથી બેંક માંથી પૈસા કપાઈ જાય છે આવી આવી ઘટનાઓ પણ મેં ઘણી હમણાં સામે આવ્યું એવું જોયું છે કારણ કે મારા આડોશી પાડોશીમાં જે લોકો લોકો રહે છે, એમાં એક ઘટના એવી બની કે લોકોએ કોઈને ઓટીપી શેર નથી કર્યો કોઈ મેસેજ શેર નથી કર્યો છતાં પણ ડિજિટલ પેમેન્ટમાં એમની જોડે ફ્રોડ થયો અને એમના બેંકમાંથી કોઈ પર્ટિક્યુલર અમાઉન્ટ કોઈ ફિક્સ અમાઉન્ટ વિગત કપાઈ ગઈ હતી એટલા માટે આવી આવી ઘટનાઓ પણ વધતી જઈ રહી છે, આજકાલ
હા, એ કેવી રીતે થતું હશે એનું કઈ કારણ એવું સ્પેસિફિક કારણ ખબર ત જોડ કે આ રીતે બને છે તો આપડે, જાગૃત થવાની જરૂર છે, આપણે ફેમિલીમાં બી એ લાગુ પાડવા જેવું છે કે બચીને સાવચેત રાખો
જી એમાં એવું છે, કે અત્યારે કેવું થતું હોય છે, કે તમારા ક્રેડિટ કાર્ડનો ફોટો તમારો ડેબિટ કાર્ડ છે, તો એ વસ્તુ છે ને તમારા હાથમાં હોય કે ક્યાં સાઈડમાં મૂકલને તમે એનો ફોટો કોઈએ પાડ્યો હોયને તમે સોશિયલ મીડિયા માં મૂકી દો છો કે જેમ કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ જે વસ્તુ આજકાલ બહુ કોમન છે હવે એમાં મેં જોયું છે કે ઘણા લોકો છે ને પોતાની પોસ્ટ કરતા હોય ને એમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ નો નંબર દેખાતો હોય પછી લોકો હેકર લોકો છે, કે આવા જે લોકો છે, જેને છેતરપિંડી કરવી છે, એ લોકો ફોટો ઝુમઇન કરીને ક્લિયર કરાવ દીધ છે અને એમાંથી તમારા પૈસા કપાઈ જતા હોય છે, ને ઘણા બધી કંપની ક્રેડિટ કાર્ડ એવા આવે છે કે જેમાં ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનની જરૂર નથી હોતી એટલે કે એમાં ઓટીપી ની જરૂર નથી હોતી તમારો ક્રેડિટ કાર્ડ નંબર, તમારો સીવીવી અને એવી વસ્તુ હોય, જે બહુ સેન્સટીવ કહેવાય એ તમારું જો દેખાઈ જાય અને એ ડિટેલ તમારી સામે વાળા વ્યક્તિને મળી જતી હોય તો ત્યારે આ ઘટના બનતી હોય છે, એટલે ગમે ત્યારે સોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટ કરો તો એ પોસ્ટ કરતા પહેલા તમારે આ કાળજી રાખવી જોઈએ કે મારે કોઈ ફોટોઝમાં કો કાર્ડ કેવું કઈ મારી બેંક ડિટેલ કે કશું જ વિઝિબલ કે દેખાતું ના હોય
હા, સાચી વાત છે એટલે અત્યારે સોશિયલ મીડિયા થ્રુ છે ને બહુ જ આ રીતે વધારેાના ફ્રોડ થાય છે અને અત્યારે એઆઈ નો જમાનો છે એટલે એઆઈ થ્રુ વધારે પાછું આ ડિજિટલ થવા માંડ્યું
બિલકુલ, બિલકુલ, અને એઆઈ તમને જેટલું સારું લાગે છે, એટલું જ ખરાબ પણ છે, એઆઈ ના સારા ઉપયોગ પણ એટલા જ છે, એઆઈ ના ખરાબ ઉપયોગો પણ એટલા જ છે, આપણે જોઈ શકીએ છીએ કે જેમીન આઈ જેવા ટૂલ છે, ચેટ જીપીટી જેવા ટૂલ છે, ને ઘણા બધા એઆઈ ટૂલ્સ આજકાલ આવ્યા છે લોકો બહુ ઈઝીલી એના ઉપર વિશ્વાસ કરી લે છે, બહુ આસાનીથી વિશ્વાસ કરીને એના ઉપર બધી ડિટેલ્સ આપી દેતા હોય છે, જેમકે મારી પોતાની પર્સનલ ડિટેલ્સ હોય તો હું એઆઈ સાથે વાત કરતા કરતા શેર કરી દઉં પછી લોકો એક કમ્પેનિયન તરીકે માની લે છે કે ચલો એઆઈએ છે ને આ તો એક મશીન છે, આને શું ખબર પડે એમ કરીને એને બહુ ઈઝીલી એમ સમજી લે કે ચલો ભઈઆ તો મશીનને શું ખબર પડે આવે તો કેટલા લોકો મારી જેવા હશે જે આમાં ટાઈપ કરતા હશે તો, આમાં તો શું થઈ જવાનું અને ફોટો જનરેશન કરાવતા હોય છે આજ આકાલ નવું આયું છે, નવા મોડલ્સ આવ્યા છે માર્કેટમાં કે એઆઈથી તમે ફોટો બનાવી શકો, તો એમાં તમારી જો સેન્સિટિવ ઇન્ફોર્મેશન તમે આપી, તો એવું ના માનવું જોઈએ કે તમારી આ ડિટેલ સેફ છે બિલકુલ બિલકુલ તણે જોઈ શકીએી કે આ વસ્તુ જરાય સેફ નથી અને ડેટા બેેઝમાં જાય છે તો એનાથી પણ ફ્રોડ થઈ શકે છે, આ ડેટા બ્રિચિંગમાં બહુ મોટો મામલો છે
હા એ ડેટા આપડા પર્સનલ ડેટા ના કારણે, આપણે આપડા જે ડેટા છે એનો દુરુપયોગ પણ થાય છે.
બિલકુલ બિલકુલ આપણા ડેટાનો દુરુપયોગ થાય છે અને આ વસ્તુ, ખૂબ જ હાનિકારક છે આનાથી આપણે સાવચેત રહેવું જોઈએ.
સાવચેતી જાળવી જોઈએ તો આપણે એવું કઈ ના કરી શકીએ કે, જે સામાન્ય નાગરિકો છે એમને કંઈક, વધારે નોલેજ આપી શકીએ કે આ બાબતે તમે સેન્સિટિવ રહો થોડાક જાગૃત બનો.
બિલકુલ બિલકુલ આપણે, આ માટે ઘણી બધી વસ્તુ કરી શકીએ છીએ એ જેમ કે અવેરનેસ માટે લોકોની જાગૃતિ માટે આપણે જે ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા જે અત્યારે સૌથી વધા ટ્રેન્ડિંગમાં છે, યા ફર લિંકડ ઇન જેવા પ્લેટફોર્મ છે, ત્યાં આપણે માહિતી જાગૃતિ માટે આવી કોઈ રીલ્સ બનાવીને મૂકી શકીએ છીએ અથવા તો કોઈ પોસ્ટ લખી શકી છી પર્ટિક્યુલર, કે ભાઈ આ વસ્તુ આ આના કારણે થાય છે, તમે કોઈને ઓટીપી આવતા પેલા સાવચેતો, કોઈ બેંક તમને આજકાલ એવું પણ ચાલ્યું છે ભાઈ કે, લોકો લોટરી માટે ફોન કરે છે કે તમને આટલા રૂપ ની લોટરી લાગી છે તમે ફોર્મ ભર્યું તું અને પછી આમાં તમે જીત્યા છો, અને લોકો બહુ આસાનીથી આમાં ટ્રેપ થઈ જતા હોય છે આમાંથી આસાનીથી આ ઝાડમાં ફસાઈ જતા હોય છે, કે લોટરી લાગી ગઈ છે ચાલ હું આ લોકોને એક ઓ ટી પી આપી દઉં તો મારા ખાતામાં આટલા પૈસા આવી જશે અને આવું પણ ખરેખર વાસ્તવિકતામાં આવું હોતું નથી.
એટલે આમાં મેન વસ્તુ એ થાય છે કે તમને લાલચ જગાડે છે એટલે લાલચ આપણને આવી જશે ને, એટલે લાલચ થ્રુ આપણને વધારે લોકો, એ કહે છે કે આ માની જ જશે ચાલ ઓ ટી પી નાખીએ શેર કરીે ને પેલા ભાઈ કોઈ બી સાય વાળો વ્યક્તિ હોય. એ સ્કેમર એને ઓ એટલે તરત સન કરી દેધ હોય છે અને એમાં પછી એને ખ્યાલ નહી હોતો કે આ વસ્તુ મારા માટે ખુબ હાનિકારક છે, મારા ડેટા થી લઈને ફોન થી લઈને મારા પર્નલ બેક એકાઉન્ટ અને બેક એકાઉન્ટ ખાલી થઇ જાય.
એકદમ સાચી વાત છે એકદમ સાચી વાત છે તો આવી આવી ઘટનાઓ અત્યારે મેં, ખુબ જોઈ છે અને આવું ના થાય, એના માટે મેં આપણે વાત કરી એમ કે આપણે આ જાગૃતિ માટે એકબીજાને માહિતી આપવી તો જોઈએ, અને આર બી આઈની ગાઈડલાઈન્સ પ્રમાણે આપણે ફોલો કરીને જેમ કે આર બી આઈ પોતે પણ અત્યારે ઘણી બધી એપ્સ બનાવે છે, કે તમારે ઓટીપી શેર ના કરવા જોઈએ તમારે આ બધી માહિતીથી અવેર રહેવું જોઈએ એટલે કે તમારે જાણકાર રહેવું જોઈએ, તો આર બી આઈની એટ્સને આપણે ઓફિશિયલ માહિતીને જ ફોલો કરીએ અને એ પ્રમાણે આગળ વધવું જોઈએ, અને આ અવેરનેસ માટે આપણે ઘણું બધું કરી શકીએ છે, જેમ કે આપણા જેવા માહિતગાર લોકો છે કે જેને બધી માહિતી છે, તો આપણે સોશિયલ મીડિયા પર આને પોસ્ટ કરીને લોકોને વધારે માહિતી પહોંચાડી શકીએ છેએ આવું મારું માનવું છે.
ના ના એ તો સાચી વાત છે માનવું તો આપણે પણ સારું જોઈએ કે આપડા થ્રુ કોક મદદ થતી હોય તો સારું કેહેવાય, અને બીજું કે જે લોકોને નથી ખબર પડતી ને, એ લોકોને જણાવવું ખાસ ઉપયોગી છે અને જરૂરી છે, જેથી એમની જોડે કોઈ ફ્રોડ ના થાય. અને આપણે જે આપણા ઘરના જે છે ને, એ એમને કોઈ પેલા થી નોલેજ ના હોય કે સોશિયલ મીડિયા કે આ ડિજટલ કારણ કે ઉંમરવાળા પહેલેથી, જૂના એટલે એમને ખબર નહ ડિજિટલી, એટલે આપણે એમને જણાવ જરૂરી છે ખુબ જ જરૂરી છે કે એમની જોડે આવું કોઈ ફ્રોડ ના થાય, જેથી આપણને સેફ રહીએ.
બિલકુલ આપડણે આવતી વખતે મળીએ ત્યારે એના પર વધારે ચર્ચા કરીશું.
હા સ્યોર ઓકે હા આવજો.